હલો હા અવાજ આવે છે?
હા બોલો કમ્પ્લીટ. આવે છે બોલો.
કેમ છો મજામાં?
હમ મજામાં.
મજામાં.
હમ.
હા બસ મજામાંજો હવે હમણાં અમારે ત્યાં વરસાદ પડ્યો આટલી ગરમી પછી
એટલે એમ કર મ હજ ક વ કમ ના હલો એટલે ફન બહુ ટાઈમે આવે એમ એવું વિચારતી હતી અત્યારે અચાનક
હા એટલે મે કીધું કે વરસાદ પડે મેં કીધું નવરી બેઠી તો મેં કીધું કરું ફોન.
સાચી વાત છે ના અમારે આજુ વરસાદ ન વાતાવરણ છે ને એ તો પેલા પડ્યો અને પછી પડીને બંધ થઈ ગયો તો સીધા દસ દિવસ ખેંચી કાઢ્યા તો એટલી ગરમી લાગતી હતી ને તો પછી પછી આજે પડ્યો અમારે ર તે હવે અત્યારે ઠંડક લાગે છે. પણ આજે દેડકા ને એવું બધું બોલતું હોય ને એટલે ખબર પડી જ જાય આપણને કે વરસાદ પડશે આ.
અમારે બઉ ગરમી હતી મેં કીધું આ વરસાદ પડે તો થોડી ઠંડક થાય તો પડ્યો મેં કીધું સારું થોડા દિવસ પડે તો ઠંડક રહેે
આપણું અમર ધવું ટેરેસ ધોવાનું વાત કરતા હતા. અને પછી વરસાદ પડી ગયો એટલે ચારું જાત
શાંતિ હવે એને સાથેતે ધોવાઈ ગયયો હમ. ઠંડ કઈ લાગે આમ ગરમી કેવું આમ ગરમી લાગે આમ બધું આમ આકરા જેવું થાય
હમ. સાચી વાત છે. બઉ પછી આ આ જે ગરમી હોય ને જે વરસાદ પડીે પછી વચ્ચે જે સ્ટોપ બધું બંધ થઈ જાય. તો લક દસ પંદર એની ગરમી જોરદાર હોય એમ આપણાથી રેવાય નહીં, નોર્મલ ગરમી કરતા એમ
હા, અત્યારે તો ગરમી એ કેટલી વધી ગઈ છે. પિસ્તાલીસ-પિસ્તાલીસ ડિગ્રી હોય એલે કે એમ રેવાય એસી વગર રેવાય જ નઈ. હમ.
પણ કેવું કે જેમ કે મને એવું લાગે છે ને હદ લગી કે એસી બધાના ઘરે-ઘરે. અત્યારે તો લોકો હપ્તે પણ લાઈટ જ દેમ કે બધાને ઘેર ઘેર એસી તો થઈ ગયા.
એ જે એમ જરૂરિયાત થઇ ગયું છે.
અને જે જળની વધવાની સંખ્યા સંખ્યાની જગ્યાએ ઘટે છે અને ઘરો બધા વધારે બને બને કરે છે, એના લીધે આ આ વરસાદ ઓછો બધે થાય છે, પહેલા જેવો નહીં થતો એમ.
હા, અને મુંબઈમાં એ જોઓ ને પાણી ની કેટલી તંગી હતી.
હમ, સાચી વાત છે બાબા. બધું તો બહુ ન્યુઝમાં આવે હું. અમુક વાર તો એવુ થઈ જાય કે ના? આપડે જે અમુક વાર આપડે નહીં મારા-મારી કરતા, કે જો એની જોડે એટલું બધું મજોડ આટલું જ છે, પણ પછી હું એવું માની લઉં જાત તે કે આપણે આપ પૈસા પૈસા-ટકાની દૂર ની વાત, પણ આપણે આપણા સ્વાસ્થ્યથી અને બે ટાઈમ નું ખાવા મળે છે, અને કોઈ બી આવી પાણી ની તકલીફ નહી થતી. એ બહુ મોટી વાત છે, એમ અને આપડા ગુજરાત તો બહુ સારું છે. લોકો કેટલા ગરીબ હોય ખાલી આ બોમ્બે સાઈડને એવું તો ખાલી લોકો વડા પાઉં ખાઈને ફૂટપાથ પર સૂઈ રહેતા હોય છે-એટલા ગરીબ લોકો હોય છે.
હા. એના કરના આપડે સારું છે.
હમ. સાચી વાત છે. બસ જો, આ આ વરસાદ પડ્યો પણ કેવું વરસાદ પડેને! એટલે મજા આવે. એ માટીની સુગંધ બહુ ટાઈમ એ પડે હોય ને, એટલે માટીની સુગંધ હમ.
ચા પીવાની મજા. હા.
એ તો સાચી વાત છે. જો અમે બધું નક્કી જ કરી લખીએ, કેમ કે આપડે એ એ વાતાવરણ જેવું ઠંડુ ને પવન આવતો હોય. ને ઠંડો-ઠંડો તો પછી આપણને એવું થાય કે, એટલે મમ્મી તો ભજીયા બનાવે પછી મફરી શેકે. આવું બધું અલગ-અલગ ખાઈએ અમે. બનાય-બનાય, કેમકે જો વરસાદમાં તો કઈ ઘરની બહાર ની કરવાનું ના હોય.
હા, એટલે પછી મજા આવે, આમ બાર-બાલ્કની હો બેસીને બેઠા-બેઠા બધાં જોડે ખાઈએ.
ગરમ ચા પીવાની.
સારું કે, પણ પછી વરસાદમાં કેવું કે આપડે બહાર નીકળી ને. કરરા વરસાદ પડે. પછી આપણને લાગે
ના, એટલે જો આમ કેવું કે આપણે મૂળ બંધ લાઈટ હોય કેને આજ વરસાદ પડશે, તું નહીં એ ચાલે, પણ પેલું આપણે જે કોલેજ જવાનું ટાઈમે અને એ બધું જર પડે ને, આપણે જે બગડીએ ને એ બો. કંટાળો આવે.
હા, અને કંઈક બહાર જવાનું હોય, ફરવા-ભરવા કંઈક વરસાદ પડે ત્યાં હ.
હમ, ફરવા સાચી વાત છે, એ આપણું પ્લાન બધું બગડે, આપડે બધું નક્કી કર્યું હોય. અને પછી મારે એવું છે કે હજુ નક્કી કર લીધું હોય ને પછી કંઈક જવાનું કેન્સલ થાય ને, એટલે પછી બ નાની હતી ને ત્યારે તો ખાસ એવું થતું હતું. તારે તો સમજી જઈએ.
હા, અમે એક એક દિવસ મેચ જોવા ગયા અમદાવાદ. તો એકદમ આમ ઉનાળામાં ગરમીમાં ગયા હતા. જે દિવસ મે જોવાની થઈ એ દિવસ બપોરે આમ ધૂળ ઉડીને વાવાઝોડું આવ્યું, પણ મેચ સ્ટેડિયમ માં પહોંચી ગયા. પહી એ તો વરસાદ પડ્યો. બોલો, એટલો બધો. મેચ કેન્સલ થઈ ગઈ. પાછા ઘરે ગયાં અમે.
કે કેટલી વધી તક! ત્યારે આપણને ગુસ્સા હોય વરસાદમાં, અને વરસાદ નું કામ જ એવું છે કે આપડો જણ પ્લાન નક્કી કરે હોય બગાડવો કો તો કોલેજ શું કેહેવાય કે સ્કૂલમાં જતા છોકરાઓ કે કોલેજમાં જતા. એ બધાં ને પલારેજ મારે તો. પહેલેથી હો છે અને વધારે આપ. આપણને પલવાની ચિંતા ના પણ આપણું જે ચોપડાનું બેગ ને બધું પલલે ને પછી એ છૂટું પાડવું બધું બહુ અને. તે બાજુ આપ આપડે તો છોકરાઓ તો ચાલે, પણ આપડા લાંબા વાર ને એવું હોય માથું એ ભીનું થ‌ઇ જાય એવું બધું ના ગમે એમ.
કેટલા ભરાઈ જાય તો.
હા એ સાચી વાત બહુ વધારે પડતો પડતો. પડી જાય તોપણ તકલીફ પાછુ પાણીને પાણી ભરી જાય. જોકે પેલા તો આપણે નાના હતા તો ગમતું તું કે હેંડો ભ સ્કૂલમાં રજા હોય એમ. કે પાણી ભરાઈ ગયું છે તો. અઠવાડિયું ને એવું રજા આપી દેય પણ અત્યારે તો આપણે સમજદાર થયા આપણે જોબ કરવાની હોય કોલેજ, હમ ગમે તેમ કરીને જવું જ પણ અમે, તમે નહી માનો ગયા ચોમાસામાં અમારો ટેસ્ટ અરેન્જ થયો હતો. તો એટલા પલળી નહી પણ આપવા ગયા ને એવું નહી કે જઈને ટેસ્ટ કેન્સલ થયો. ટેસ્ટ તો લીધો તો જ. અમારો કોલેજમાં બોલો.
હા એટલે એ પછી તકલીફ પડે એટલે ઘરે હોય તો આપણને ગમે વરસાદને એવું તો બહાર હોય એટલે પછી થોડું એમ તકલીફ પડે.
સાચી વાત છે એટલે આવું આવું બધું છે. શું કરવાનું? પણ કેવું? કે બધા અલગ અલગ ઋતુમાં જો જેમ કે, ચોમાસામાં એટલો વરસાદ પડે તો શિયાળામાં એટલી ઠંડી પડે ત એમાંય કશું કામ ના થાય -
હા એમાં તો ઉઠવાનું જ ના
ના ગમે એજ મન તો અમુકવાર તો એવું જ થાય કે ઉનાળો તોય સારો કે કશું આપણે પાંચ-છ વાગે પાછું તાપ ઓછો થાય તો એ બહાર જવું હોય જવાય આમ કશું લેવા કરવા પણ ઠંડી તો એટલી બધી ઠંડી લાગતી હોય આપણને કશું કામ જ કરવાનું મન ના થાય. જાણે ઓઢીને સૂઈ રહીએ એમ
હા અને એમાં તો આમ ચા હોય, સૂપ હોય એ બધું એમ પીવાની મ
પી પીવાની મજા હવે સાચી વાત એ બધું સાચું પહેલામાં પહેલું શિયાળામાં સવાર વહેલું ઉઠીને નાહવાનું
હા એ વહેલું ઉઠવાનુ તો બ .
હા કેમ કે ઠંડી જ એટલી હોય પાછું અજવાળું વહેલું ના થાય અંધારું જેવું જ લાગે સાત વાગે તાર તો પ્રોપર આમ સૂર્યદેવ ઉગે. અને પછી જ આમ અજવાળા જેવું દેખાય, નહીતર તો એ એ બાબતે ઉનાળા મા સારું કે સડપ પ છાનું તો થઈ જ જાય. વારું કમ્પ્લીટ સાડા પાંચે તો થાય જ હમ્મ-હમ્મ. એવું બધું. પણ ચાલ આવ જો બધું ધી બધી અલગ-અલગ ઋતુની અલગ-અલગ ખાસિયત હોય. અને એ પ્રમાણ બધા અલગ અલગ ઋતુ પ્રમાણ જો. અ બધા ફળાઈ ખાવાની મજા. મજા આવે કેમ જેમ કે ચોમાસા આ જાંબુ ને કેટલા બધા થાય અમાર તો પોતે ખેતી વાડીને છે, ને તો જડ પર એટલા બધા જાંબુ ને એવું થાય ને
હા અત્યારે તો જાંબુ ને બધું ખાવાની મજ જા આવે.
હમ્મ એતે અને જે જેમ કે આ બજારમાં મળે ને એના કરતા જે આપડે ખેતરમાંથી જાતે તોળીને ખાઈએ ને એમાં બહુ સ્વાદ ન
હા એમાં નોવાન .
એક
અને સારું વરસાદ ખેતીમાં ખેતીવાડી માટે બી વરસાદ આમ સારું કે આપડે ધર થી મી હોય બધા સુકાઈ ગયા હોય છે. હા તો પછી વરસાદી ના લઈ જાય તો સારું થઈ જાયું
હા પણ પણ પાછું હા વરસાદ તો પાછું બધાને પાકય ખેડૂતો ના બહુ બગાડે પાછું કેમકે હમરે તોમાં માવાની વધ ખેતી જ ને એટલે મને ખબર હોય એટલે અમે વાતો જનરલી કરી કેવાનું આ બગડ નું આ બગડ્યું એવું ખબર પડે અને જો એમને હ જજ જરૂર જ હોયને જો એટલામ વરસાદ પડી જાય તો પછી બહ સારું કેહેવાય એમ
હા
હા બોલ છો બોલો બીજ તમે કે ના વરસાદમાં શું કરો એમ શું કરવું વધારે ગમે
કઈ ના હોય તો જો આમ એકદમ ધોધમાર વરસાદ પડતો હોય તો અમે તોમ અવાજ જતા ર વરસાદમાં દિવસમાં પડે તો પછી પછી જઈએ હો રાતે તો પછી બીમાર પડે એટલે પછી બપોરે એમ જેવું પડે
વધાર હા સાચી વાત છે
આમ સોસાયટી વાળા બધા ભેગા થઈ ને જોડે વરસાદમાં નહી
હમ સાચી વાત સોસાયટી રહેતા હોય એટલે સાર. ાયો કે આપ કંપની મળ જ.
પીએ ને ભજીયા ખાઈએ ને બધું ખાઈએ
સાાચી વાત છે હમ બરાબર. હાજીી સારું કઈ નઈ ચાલ મળીએ ત્યાર પછી.
હ તમે આવજો. કોમ દાડો ઘરે
હો હો આય તો તમે આ બાજુ આવતાર આવજો.
હા ચોક્કસ.
ચોક્કસ જય શ્રી કૃષ્ણ.
જ શ્રી